જાંવ તમે
હા હું તો મજામાં છું, હું તમને ડિજિટલ પેમેન્ટ વિશે થોડુંક કહેવા માંગુ છું કે આજના આધુનિક યુગમાં ડિજિટલ પેમેન્ટની સુવિધાઓ ખુબ જ વધી ગેઈ છે, જેથી હું એક ગોસીત સ્ટોર ચલાવું છું, ત્યાં ભીડનું પ્રમાણ ખૂબ જ વધ્યું હોય છે અને પબ્લિક વધુ આવવાથી અ સેલ્સ પણ ઘણી થાતી હોય છે, જેના લીધે અમને સૂટાની મગજ મારી બઉ પડે, કેશ ગણવાની મગજમાંરી બઉ પડે, જેના લીધે ટાઈમ પણ બો જાય, અમે પહી ધીરે ધીરે ઓનલાઈનની સુવિધાઓ લાવી કે તમે ઓનલાઈન પેમેન્ટ કરશો, તો તમને આ એક પર આના પર આ વસ્તુ ફ્રી મલશે, જેથી ઓનલાઈન પેમેન્ટ કરવી એ ખુબ જ વધી ગયુ છે, જેના લીધે અમને ખૂબ ફાયદો થાય છે અને તે ખૂબ સા રૂ હોય છે અ અને અમે જયારે પણ અ બીજી જગ્યા કે જાયે ત્યારે પણ ઓનલાઈન પેમેન્ટની સુવિધા ખુબ સારી થેઈ જાય છે.
હા એ તો છે જ, કાણ કે તમે જાણો છો કે આજના આધુનિક યુગમાં ઓનલાઈન પેમેન્ટ ખૂબ મહત્ત્વનું અને ગત્વનું સધન બની ગયું છે, બધા નાગરિકો માટે કે કોઈપણ આપણા ભારત દેશના એટલે કે આપણા દેશના વ્યક્તિ માટે કાણ કે ઓનલાઈન પેમેન્ટ કરવું ખૂબ જરૂરી છે અને હું પણ અવે તે ઘણા બધા જે ઘરના ખર્ચાઓ હોય છે, ઓનલાઈન જ કરી દેમ, કારણ કે ઓનલાઈન પેમેન્ટના લીધે આપણને ઘરે બેઠા આપડે જે પણ બિલ હોય છે, લાાઈટ બિલ હોય છે, પછી ઘરનું સામાન હોય છે, કોઈ પણ પ્રકારના અન્ય પ્રકારના બિલ જેમકે મોટરનું બિલ પછી આવુ ઢાનું બિલ આવે હોય છે તે ઓનલાઈન જ કરી દઉં છું, પેલાં તમે જાણતા તા પહેલાના આપણે જવા પડતું જ્યાં એનું બિલો કેન્દ્ર હોય છે ત્યાં આપણે બિલ ચુકવવા જવા પડતું, જેથી કરીને આપણે હવે તો આપણે ઘર બેઠા જ કરી દીએ છીએ, આથી આપણને એ ખૂબ મહત્વનું છે અને ઓનલાઈન પેમેન્ટ કરવું ખૂબ જરૂરી છે. અને મુંહ જે વ્યવસાય એટલે જે મારો ધંધો ચાલતો છે અમણે તેમાં પણ હું ઓનલાઈન પેમેન્ટનો ખૂબ વધારે ઉપયોગ કરું છું, જે પણ ગ્રાહકોને આવે છે તેમને ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપું છું અને જે રોકડમાં આવે છે તેમને રોકડની પણ સલાહ આપું છું, એટલે જે હોય એ લોકોને પેમેન્ટ કરું તે પ્રમાણે ઐ લોક કરે છે પરંતુ પણે પણ કહું જ્યા તમે ઓનલાઈન પેમેન્ટ વધારે કરશો તો તમને થોડું ઘણુ ડિસ્કાઉન્ટ પણ મળછે એમ ક કીધેલું, તો તમે જે ધંધો એટલે જે વ્યવસાય કરતા છો તમારે વેપારી તમારે વેપારી જ છો તમે તેમાં બધા તમા ગ્રાહકોને આવી બધી સુવિધા આપો છો ઓનલાઈન પેમેન્ટની?
ઓનલાઈન પેમેન્ટની અમે ખુબ સુવિધા આપીએ છીએ, તમને કીધું તેમ એ કે અમુક વસ્તુ ફ્રી પણ આપીએ છે, જેમે વધારે પેમેન્ટ કર્યું ઓનલાઈન તો અ અમે ઓ એક શેમ્પુની બોટલ કે એવું ફ્રી આપીએ છે જેને જેના લીધે ગ્રાહકો કેમ કે પાચસો પચાસ હજાર રૂપા ખરીદી કરી અમે બે તણ બોટલને એવુ ફ્રી આપએ છીએ, જેથી આ ગ્રાહક પણ ખુસે અને ઓનલાઈન પેમેન્ટ અને વધુ પેમેન્ટ પણ જળવાપ, પેલા હું થાતું તું કે અમારા ગામમાં ચોરીનું પ્રમાણ કે તે ખુબ જ વધી ગયું હતું, પછી અમે ગ્રામજનોને જણાવ્યું કે તમે ઓનલાઈન પેમેન્ટ રાખો જેથી તમારે ખુબ સારી સુવિધા બને છે અને જેના લીધે આપણ આપણા પછી રહે છે અને ચોરીનું પ્રમાણ ઘટશે અને અ બીજી બધી પણ અમે અ હ ચર્ચા કરી, પછી હું એક વાર જયારે બેંકમાં ગયો હતો ત્યારે બેંકમાં કે કેશ ઉપારવાની લાઈન બો હતી જેના લીધે હું એ આખો એક દિવસ ને એવો બગડ્યો કેમકે બેંક અમારા અ ઈલાકાથી બહુ આઘી હતી જેના લીધે અમને ખુબ મગજમારી પડી તેથી તે તેથી દુકાન પણ એક દાડો બંધ રહ્યા પ તેથી અ સમય બી ગયું અને જેના લીધે અમારા ધંધા પર પણ એક દાડા અસર ઘટી ઘટી અને પછી હું ઓનલાઈન પેમેન્ટ વિશે સાંભળ્યું પછી ઓનલાઈન પેમેન્ટ એ સરળતાથી થઈ જાય છે અને જેના લીધે અમારે લાઈનમાં ઉભા રેવું પડ તેનાથી એ ટી એમ મા જાવુ પડતું નથી એથી ઓનલાઈન પેમેન્ટ એ ખુબ સારી રીતના જળવાઈ રેહ છે.
હા એ તો છે જ કારણ કે ઓનલાઈન પેમેન્ટ તો મને પણ ઘ ઘણી બધી જગ્યાએ મને મહત્વનો અને ખૂબ ઉપયોગનું લાગ્યું હતું, કારણ કે અમારા જે પરિવાર છે તે અમે જે પ્રવાસ ને ગેયલા હતા પ્રવાસ ફરવા માટે અને ત્યાં અમે ફયરા બ બધા સ્થળોની મુલાકાત લીધી. અને ત્યારે હ અમે એક એવી સિલેક્ટડ હોટેલમાં ગયા અને ત્યાં જમવા બેઠા, બધાએ આનંદથી માણીને બધાએ જમ્યું અને પછી જે બિલ પેમેન્ટ આવ્યું ત્યારે એટલે કે હું જયારે ફરવા ગયો જે તે સ્થળે ફરતો હતો ત્યારે મને એવું ખબર નથી કે મારું પોકેટ ચોરાઈ ગેયલું હતું અને ત્યારે મારા જે પોકેટમાં જે પણ પૈસા હતા રોકડમાં તે હવે ચોરાઈ ગયા હતા, પછી માવ પર જ હતા એમ બધાના પૈસા એવું થેયલું હતું, એટલે કે મારા પરિવારમાં તો તે હું મેં જ આપું છું એમ ઘરમાં એટલે કે માર પર જ એ બિલ પણ ચૂકું છે એમ પછી મને ખબર પડી કે મારું પોકેટ ચોરાઈ ગયું છે, પછી હું મૂઝવણમાં પડી ગયો અને પછી વિચાર્યું કે સારું કે મારા મો જે મોબાઈલમાં પૈસા છે તેનો ઉપયોગ કરી શકે ને પછી ઓનલાઈન પેમેન્ટ દ્વારા મે પેમેન્ટ કરેલું, આથી આપણને ઓનલાઈન પેમેન્ટ આવી ઘણી બધી જગ્યાએ આપણને કામ આવે છે. એટલે કે આપણું જેટલું પૈસા રો કડમાં વેવાર ઓછો રાખે એટલે આપણે ચોરી થવાનો ભય અને આવું લૂટફાટ થવાનો ભય પણ ઓછો રહે છે અને તમે જાણો જ છો કે આના આધુનિક યુગમાં ના બધા ઘણા એટલા લોકો માનસિક શક્તિ એટલી વિકસિત નથી એટલે ગમે તેવુ વિચારે છે. અને ચોરી એવું કરે છે અને કમાવવાની કોઈ એ લોકોને મહેનત જ નથી કરવી એટલે આવું બધું જ કરીને એ લોકોને કમાવું છે એટલે આવું ન ચાલે એમ અને હમણા તો બધું સોનું પહેરીને પણ જવું ખૂબ મુશ્કેલી છે એટલે બહુ સાચવીને ફરવું જોઈએ અને બો વિચારીને કરવું જોઈએ, આથી ઓનલાઈન પેમેન્ટ તો આવી રીતે આપણને કામ આવે જ છે, શું તમને કોઈ આવી ટકલીફમાં કંઈ કામ પડેલું ઓનલાઈન પેમેન્ટ?
ઓનલાઈન પેમેન્ટ હું એક દાડે પેટ્રોલ પંપા ગીયો હતો ત્યારે માહાહા ખિસ્સામાં વોલેટ મે ઘેરેજ ભુલી ગયો અને ઓનલાઈન પણ ના હતા પૈસા કેમકે તે છેલ્લી તારીખ હતી એટલે અ પૈસા પણ નતા, તેથી હું મારા ફ્રેન્ડને ફોન કર્યો અને તેને પૈહા લાખી ઓનલાન પેમેન્ટ આપણા જીવનમાં મુશ્કેલી આવે ત્યારે પણ આપણને કામ આવે, આપણને ગમે તે સમયે કામ આવે, આપણને ઓનલાઈન પેમેન્ટના લી ધે આપણને ઘણા બધા રીવોર્ડ પણ મળે છે, જેના લીધે આપણે શોપિંગ સારી કરી શકીએ છે, જેમકે દિવાળી બોનસ દિવાળી ઓફર આવે તેમાં ઓનલાઈન પેમેન્ટ કરો તો પચોતર ટકા ને એવું ઓફ આવે ટી વી પર ને સસ્તા ભાવે આપણને ટી વી પણ મળી જાય છે તેથી ખુબ જ જરૂરી છે કે ઓનલાઈન પેમેન્ટ વાપરવું જેના લીધે આપણે ફાયદો ફાયદો છે આપણે પાસે કેશ ઓછો રહે તો આપણે ચોરાવાનો ભય ઓછો રહે છે જેના લીધે આપણે ચોરીના ભયથી આપણે બચી શકીએ છી એછ ઓનલાઈન પેમેન્ટ વાપરવું આપણા માટે ખૂબ ખૂબ જ મહત્વનું બની ગયું છે ઓનલાઈન પેમેન્ટના લીધે આપને સુવિધા વધુ મળશે જેના લીધે આપણે નવી નવી આપણે ક્રિએટિવિટી કરીએી
હા કારણ કે ઓનલાઈન પેમેન્ટ અ તો આતન ુગમાં ખૂબ જ ચાલી રહ્યું છે અને આજકાલના બધા જે લોકો ઓનલાઈન પેમેન્ટનો વધારે યુઝ કરે છે પહેલા લોકો રોકડમાં જ વ્યવહાર કરતા હમણાં તો વધારે વધારે ઓનલાઈન જ કરે છે અને મારા જે મેં વેપારી એટલે કે જે હું ધંધો કર છ. રે જે માલ ની ખરીદી કરવાની હોય છે તે ઓનન પેમેન્ટ કરી દઉં છું અને માલની જે પણ યોગ્ય ખરીદી કરવા જે ક્વલિટી ચેક કરવાની હોય તે પણ તમે જાણો છો ઓનલાઈન ફોર્મમાં આપણને મળી જશે દેખાવ એટલે વિડીયો કોલ કરીને પણ આપણે ઘર બેઠા બેઠા આપણે નિહાળીકી કે છે કે આમાં શું ક્વોન્ટિટી છે શું ક્વોલિટી છે આની અને વ્યક્ આ વસ્તુ સારી છે કે નહીં તેવા આપણને ખબર પડી જાય છે અને આપણે જે એટલે અમારે જે ખરીદી કરી છું અને પછી જેને પેમેન્ટ કરવું છે પહેલાં તો એવું હતું કે આપણે ખરીદી કરવા માટે આપણે ત્યાં જવું પડતું રૂબરૂ અને પૈ રોકડમાં વ્યવહાર કરવોડતો પહેલાં પરંતુ હમણાં તો તમે ઘર બેઠા આપણે જે ખરીદી કરી છે તેનું જે પેમેન્ટ ચૂકવવું છે તે આપણે ઘર બેઠા એના બીજા વ્યક્તિના અકાઉન્ટમાં આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ કારણ કે એના પર ભી ઓનલાઈન પેમેન્ટનો જે સોર્સ છે તે પણ એનામાં ઉપલબ્ધ હોવો જોઈએ કારણ કે આપણે જો કોઈના બીજા ખાતામાં પૈસા નાખવાના હોય તો પણ એના ખાતામાં એટલે કે એના ફોનમાં ઓનલાઈન પેમેન્ટનો પણ પ્રકારનો સોર્સ ન હોય તો આપણે નાખી ન શકીએ એટલે એથી કરીને આપણે જે પણ કાર્ય કરીએ એટલે કે તેમાં ઓનલાઈન પેમેન્ટ એટલે કે ઓનલાઈન પેમેન્ટનો જે પણ સોર્સ હોય એપ હોય. તે એના પેલોમાં હોવી જોઈએ તો આપણે આપણા આપણા ખાતામાંથી એના ખાતામાં પૈસા નાખી દઈએ અને મારા જે જે ધંધો કરો છું તેમાં પણ મને એટલો બધો જે હું ઓનલાઈન પેમેન્ટ તેમાં મને જે વેપારી પાસે હું ખરીદી કરું છું તે પણ મને સારો ડિસ્કા પન આપે છે અને વધારે જો આપણે વધારે પેમેન્ટ કરીએ તો આપણને એમાં બ થોડું ઘણું કેશ આઉટ મળે છે એટલે કેશબેક મળે છે આથી કરીને આપણે ઓનલાઈન પેમેન્ટ કરવું ખૂબ જરૂરી છે શું તમે આવું કર્યું છે તમે જે ધંધો કરો છો તેમાં જે તમે માલસામાની ખરીદી કરો છો. આ પ્રકાર વધ કરી છે ઓનલાઈન પેમેન્ટમાં
હ હું મોટા ભાગે પેમેન્ટ ઓનલાઈન કેમકે અમારો સામાન બહ આગ્યા આગ્યાથી આવતો હોય જેમકે દિલ્હી હરિયાણા ઉતરદેશ ગોવા પછી એથી માલ વધારે આવતો હોય છે જેથી હું ત્યાં કેશ તો આપી શકું ન એટલે અમે આરટીજીએસ પેલા કરતા હતા પણ હવે ફોનની સુવિધા છે તો અમે ફોન થી પે કરી દેએ છે નાના નાના અમાઉન્ટમાં જેથી આપણી પેલું પણ જળવાઈ રહે અને આપણના સમય પણ ખૂબ જ બચે છે જેથી ઓનલાઈન પેમેન્ટ એ ખૂબ જ સારું છે.
હા ઓનલાઈન પેમેન્ટ તો સારું જ છે પરંતુ ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે આપડણે ધ્યાન રાખવું જોઈએ કે આપણામાં નેટવર્ક બરાબર આવી રહ્યું છે કે નહીં એમ કારણ કે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે નેટવર્ક હોવું ખૂબ જરૂરી છે કારણ કે આપણે ઓનલાઈન પેમેન્ટ કરીએ નેટવર્ક જ ન હોય તો એ ન ચાલે એમ એટલે જેના ખાતામાં પૈસા નાખવાનો ત ટ્રાન્સફર ન થયા એમ અને નેટવર્કના કારણે આપણને પેમેન્ટમાં ઇસ્યુ પણ જોવા મળે છે જેના કારણે પેમેન્ટ લેઇટ પણ થાય છે અને પેમેન્ટ કેન્સલ પણ થઈ જાય છે એટલે કરીને આપણે ખાસ આપણા બેંકમાંથી પૈસા ખપાઈ જાય છે અને પહેલાંના ખાતામાં જઈ પણ નહીં એવું પણ થાય છે. પરંતુ બેક પણ આપણને એવી બધી સુવિધા આપે છે કે તમારા બે દિવસના ખાતા તો તમારા પાહા જમા થઈ જશે આવું શું થાય તો પરંતુ આવો ન થાય તેના કારણે આપણે બહુ ચેતવણી રાખવી જોઈએ અને સાવચેતી રાખવી જોઈએ કારણ કે આવું થાય તો પછી પૈસા લેટ થાય તો આપણને કોઈ જરૂર હોય તો જ્યારે કામ આવે એટલે ઓનલાઈન પેમેન્ટ કરવ જોએ કરવું હોય તો પછી આપડું નેટવર્ક ખુબ સારું હોવું જોઈએ જેના કારણે આપણે સરળતાથી બીજાના ખાતામાં પૈસા નાખી દઈએ સારું મળે કોઈ વાર આપણે ઓનલાઈ પેમેન્ટ વિશે વાત કરીશું બીજી વાર મળીએ તો
હા